તો હા કેમ છો? હલો.
હલો અવાજ આવે છે મારો?
હા હવે આવ્યો.
કેમ છો?
બસ મજામાં તમે.
હું પણ મજામાં છું. આજે એક મને એક ટોપિક સારો લાગ્યો હતો હું એના ઉપર વાત કરવા માંગુ છું કે માફ કરવાની શક્તિ, કેવો ટોપિક છે તમને કેવું લાગે છે?
હા એ સારું ટોપિક છે એને ઉપર આપણેે વાત કરવી જરૂરી છે.
માફ કરવું એ મનુષ્યના સૌથી મહાન ગુણોમાં નું એક છે. જ્યારે કોઈ વ્યક્તિ આપણી સાથે ભૂલ કરે. તો આપણું દિલ દુભાવે ત્યારે આપને ગુસ્સો આવે અને આપણેે એને પરંતુ તેને દિલથી માફ કરવું જોઈએ ખૂબ જ આપણા માટે સારી વાત છે કેમ કે
કેટલેક એટલે કે ક્ષમતા એ વીરનું આભૂષણ છે એમ, એમ કહીએ ને તો કે જીવનમાં દરેક વ્યક્તિથી ક્યારેક ને ક્યારેક ભૂલ તો થતી જ હોય છે. પણ આપણે એને માફ કરીને આગળ વધવું જોઈએ. તમારું શું કેવું છે?
હા એ સાચી વાત છે તમે જે કીધું એ માફ કરવું એ એક નબળાઈ નથી પરંતુ એક મોટી શક્તિ છે કે સામે વાળાને આ આપડે માફ કરી દેવું.
એવું.
અને તેના અ શું કેહેવાય આપડે માફ કરી દઈ સામે વાળા ને તો શાંતિ પડે ને મનને શાંતિ મળે છે, સંબંધો સુધરે છે અને જીવનમાં સકારાત્મકતા છે જે વ્યક્તિને માફ કરવાનું શીખવે છે કે આપણેે માફ કરી દેવું જોઈએ.
હમ્મ.
અને આપડે હા અને શાંતિથી આપણેે જીવન વ્યતીત કરી શકીએ. જો આપડે એકાબીજાને માફ કરી દઈએ તો.
સાચી વાત છે કે આપણે એકાબીજાને માફ કરી દઈએ તો. આપણું જીવન શાંતમય રહે જેમ કે આપડે. વેર રાખીશું તો આપણું મન પણ અશાંત રહેશે. અને જો આપણેે એને માફ કર. શીખવું જોઈએ જો મનને શાંતિ મેળવવી હોય આપડે. તો સંબંધો પણ સારા જેમ કે તમે કીધું કે સંબંધો પણ સુધરે છે. અને આગળ જતાં આપને કોઈ. સારું એવું પાત્ર પણ મળે છે. જેનાથી. આપણે આગળ પણ વધી શકીએ. માફ કરવાનો અર્થ એ નથી કે જેમ તમે કીધું કે. કોઈ ખોટી વાત નથી. એમ. એને માફ કરવું એ આપણા માટે. સારો માર્ગદર્શન છે. કે આપણેે કોઈને માફ કરીએ તો. આપણે મનને પણ શાંતિ મળે અને. એ લોકોને પણ સારું લાગે કે એમને મને માફ કરી દીધા ને. સંબંધ ભી સારા રહે અને એકબીજા. પ્રત્યે જે મતભેદ હોય એ પણ મનમુટાવ પણ. ઓછો થાય છે. મનમાંથી ગુસ્સો ઓછો થઈ જાય છે. એમ કે બદલો લેવાની ભાવના ન રાખવી જોઈએ. આપણું મન હળવું બને. એ માટે. જીવનમાં ખુશ રહેવા માટે આપણે માફ કરી દેવા જોઈએ એ લોકોને.
હાએ સાચી વાત છે કે માફ કરી દેવા જોઈએ. અને જેમ કે તમને ખ્યાલ હોય તો. ભગવાન બુદ્ધે પણ એજ સિદ્ધાંત પર ચાલતાં હતા કે. ગમે એ થાય ગમે એ સામે વાળાને ગમે એટલો ક્રોધ હોય.
હોય ગમે.
જો આપડે સામેથીને જ એ પોતાને એમ કહેશે કે ના મારી. ભૂલ હતી તો પણ એને મને માફ કરી દીધું. તો એનું મન હળવું થઈ જશે. એ સામે વાળું પછી એ એના રી. તે એની ભૂલોને સ્વીકાર કરશે. અને એ પણ માફી માંગી લેશે.
એટલે આપડે માફ કરવું એ સારી વાત છે. કે અમુક વાર એવું હોય છે કે આપડે આપણા અંદર એટલો ક્રોધ સામે વાળા પ્રત્યે હોય છે કે આપણે એના લીધે એને માફ નથી કરતાં હોતાં. અને એના લીધે સંબંધોમાં બહુ દરારો પડે છે.
હા એ વાત સાચી આપડે બોલો તો આપણેે માફ કરી દેવું જોઈએ એ વાત સાચી છે. અને તમે જેમ કીધું કે ગુસ્સો આપણે વધારે આવે ક્રોધ વધારે આવે તો આપણે. એમાંથી સંબંધ પણ બગડે છે. અને જેમ કીધું તમે કે ગૌતમ બુદ્ધ છે. એમના સિદ્ધાંતો પર આપણે ચાલીએ તો ઘણો બંધો આપણને લાભ થાય છે. અને ગૌતમ બુદ્ધ તો કહેતાં ને કે આપણે બીજાનો સ્વભાવ ન સુધારી શકીએ પણ આપણે આપણો સ્વભાવ આપણું વર્તન તો સુધારી શકીએ ને એમ કે આપણે આપણા મનથી જ આપણે બધાને માફ કરી દેવા જોઈએ ને આપણે આપણા જીવનમાં આગળ વધવું જોઈએ. તો આપણેે જેમ આપણે માફ કરી દેસું એમ સામેવાળા પણ આપણને એના પ્રત્યે આપણને એના પ્રત્યે પ્રેમ રહેશે અને એ લોકોને આપણા પ્રત્યે પણ પ્રેમ રહેશે.
હા એ વસ્તુ સાચી છે કે આપણે બધું ભૂલીને જો માફ કરી દઈએ તો સામે વાળા ને પણ આપણા પ્રત્યે પ્રેમ રહેશે ને આપણને પણ એના
આપણને પણ એના પ્રત્યે પ્રેમ રહેશે તો જીવન
જીવવા એ સારું રહેશે.
સારું રહેંશે કે સરળતા પડે અને આપણે પરંતુ તો આપણે ગમે તે જગ્યાએ હોય પણ એમાં જોઈને કે નાના મોટા ભેદભાવ તો બધે થતા જ હોય પરિવારમાં મા, મિત્રો માં બધે ઝઘડા તો થતા જ હોય પણ એ બધાને આપણેે સાઈડમાં રાખીને બધાને માફ કરીશું તો આપણે એક વાર પ્રેમના સાથે આપણે રહેશું એમ
હા એ વસ્તુ સાચી કે જો આપણેે બધું ભૂલીને મનમટાઓ ભૂલીને
મન મોટાવઉ ભુલીને જો આપણે આગળ વધશું તો એ સારું રશે આપણા માટે તેમના માટે
સંબંધો સારા રહે એમ
સંબંધો સારા રહે કેમ કે આ આપણે બીજાનો સ્વભાવ તો ન સુધારી શકીએ પણ આપણે આપણોતો સ્વભાવ આપણે સુધા ધારીને આપણે બીજા ને માફ કરીએ તો એ લોકોને બી આપણા પ્રત્યે પ્રેમ ભાવ વધે અને આપણને પણ જીવવાનો મજા આવે આપણા મનને પણ શાંતિ મળે અને આપણેે પણ જીવનમાં કંઈક આગળ શીખવું હોય કંઈક કરવું હોય તો આપણે કરી શકીએ છીએ અને પેલું આપણે જે મનમોટાવ થયો હોય એ આપણે મગજમાં રાખીને ગુસ્સો કરીને આપણેે આપણું જીવન ખરાબ ન કરવું જોઈએ.
હા એ વસ્તુ સાચી છે કે જો આપણે એકાબીજા ક્રોધ રાખીએ ગુસ્સો રાખીએ એના લી આપણે માનસિક રીતે પણ આપણે અશાંત રહીએ છીએ. ને એના લીધે પણ આપણા શરીર માં કેટલાય નુકસાનો પણ થાય છે મગજને તકલીફો થાય છે.
થાય છે તો એના લીધે આપડે સામે વાળાને
મન રાખીને આપણે માફ કરી દઈએ તો આ સામે વાળા પણ એક દિવસ આપણ ને માફ કરી દે
કરી દે છે અને જે વ્યક્તિ ને આપડે માફ કરવું હોય અને માફ કરી દઈએ તો આ ને અંદરથી પણ મજબૂત બનીએ છીએ અને આપને અંદર થી મનને પણ શાંતિ થાય છે અને આગળ આપડે કંઈક નવું કામ કાર્ય કરી શકીએ છીએ. અને પેલા આપડે ગુસ્સો અને એવું બધું ભરીને બેઠ બેઠા હોય આપડે જૂની વાતો લઈને બેઠા હોય તો આપડે આગળ આગળ પણ નથી વધી શકતા.
હા, એ વસ્તુ સાચી છે કે આગળ આપડે કઈ કરી જ ના શકીએ આપડે એકય વસ્તુ વસ્તુમાં મન લાગે પણ નઈ, એજ વસ્તુ આપડે વિચારી રાખીએ તો આપડે કઈ પણ કામ ન કરી શકીએ અને આગળ પણના વધી શકીએ.
જો આપડે આગળ વધવું હોય તો માફ કરવું જરૂરી છે અને આપડે એટલું જ હું કહીશ કે માફ કર, માફ કરવું એ જેમ તમે કહ્યું કે નબળાઈ નથી એ એક માણસની શક્તિ છે એ મહાન બનાવે છે માણસને જેમ ગૌતમ બુદ્ધ છે. એ કેટલા મહાન વ્યક્તિ બની ગયા આપડે બધા જ જાણીએ છીએ કે જોઈએ છેએ કે મા એક બુદ્ધ રહિયા ગૌતમ બુદ્ધ એમની પાસે બધું જ હતું પણ તો બી બધું મૂકીને એમને બધાને માફ કરીને એમને ઘણી બધી જીવનશૈલિમાં ઘણી બધી તપસ્યાઓ કરી હશે ઘણા બધા દુખ દર્દ આવ્યા હશે એમને પણ બધું માફ કરીને એમને કેટલું આપણે સારી પ્રેરણા આઇપી છે તો આપણે એમના પાસેથી શીખવું જોઈએ ગૌ ગૌતમ બુદ્ધ પાસેથી કે આપડે માફ કરીને આગળ ચાલવું જોઈએ.
હા, એ વસ્તુ તમારી સાચી છે કે ગૌતમ બુદ્ધ જયારે એમને બધું મૂકીને એવડા મોટ ટા મહાન રાજા હતા એમનો એક એક સુપુત્ર હતો તો પણ એને બધું રાજકારણ અને બધું મૂકીને શાંતિના માર્ગ ઉપ ઉપર ગયા અને એના જીવનમાં જેટલી કઠિનાઈઓ આવી બધાને માફ કરીને આગળ વધતા રયા તો એ અત્યારે એક આપડા દેશમાં નઈ પણ બધા દેશમાં એ વખણાય છે. કે ના એક બુદ્ધ કરીને પૂજાય છે બધે. તો એ સાચી વાત છે કે એના માર્ગ ઉપર આપણેે ચાલવું જોઈએ. કે માફ કરવું એ મોટી વસ્તુ છે કે સામે વાળા ને આપડે માફ કરી દેવું જોઈએ.
આપડે ગૌતમ બુદ્ધ પાસેથી આપણે પ્રેરણા લેવી જોઈએ અને એમના માર્ગે આપડે ચાલીશું તો આપડે ઘણા આગળ વધીશું. મને એવું લાગે છે કે એમને જેવી રીતે બધાને માફ કરીને આટલા સારા ભગવાન તરીકે જોવા જઈએ તો ભારત દેશમાં નઈ પણ બધા દેશોમાં એમને ઘણું બધું એમને માન માલે છે. અને એમને ભગવાન તરીકે પણ પૂજવામાં આવે છે. તો અંતમાં હું એટલું જ કહીશ કે બધાને માફ કરીને આપડે આગળ ચાલવું
આગળ વધવું જોઈએ. હા સાચી વાત.
હા સાચી વાત છે. આ તમારું વાત સાચી છે, કે આપણે
સારું, ચલો. આ ટોપિક ઉપર વાત કરીને મને મજા આવી.
હા. મને પણ ઘણો આનંદ થયો, તમારી સાથે વાત કરીને.
હા, સારું ચલો.
હા સારું ચલો.